હલો નમસ્તે હું મજામાં હું મજામાં છુ તમે કેમ છો
હું પણ મજામાં છું ચાલો ને આજે આપણેે કંઈ સરસ વિષય વિઅ વિશે વાતો કરીએ
હા હા આજે શું નવું શીખી રહી છે?
હું આજકાલ ફ્રીલાન્સિંગ અને ડિજિટલ માર્કેટિંગ વિશે શીખી રહી છું
વાહ! આવા બંને વિષયો આજકાલ ખુબ લોકપ્રિય છે. ફિલાન્સિંગ એટલે શું?
ફિલાયન્સિંગ એટલે કોઈ કંપનીમાં કાયમી નોક કરી કર્યા વગર અલગ અલગ અ કોલ આઉટ ના માટે કામ કરવો
અચ્છા એટલે વ્યક્તિ પોતે જ પોતાના પોતાનો બોસ હોય છે
હા બિલકુલ ફ્રીલાન્સર પોતાના સમય અને પ્રોજેક્ટ નું આયોજન જાતે કરે છે.
અચ્છા ફિનાન્સિંગમાં કયા પ્રકારના કામ મળે છે.
હ જો. રિલાયન્સિ મામ. તો ઘણા પ્રકારના કામ મળે છે જેમ કે કે રાઈટિંગ પછી ડ્રગ્રાફ. ફિક ડિઝાઇનિંગ વેબ ડેવલપમેન્ટ વ વિડિયો એડિટિંગ. ડિજિટ ટલ માર્કેટિંગ, ટ્રાન્સલેશન અને ડેટા એન્ટ્રી જેવા ઘણા કામો મળી રહે છે.
ખુબ સારું છે આ તો તો ડિજિટલ માર્કે માર્કેટિંગ શું છે?
ડિજિટલ માર્કેટિંગ એટલે ઇન્ટરનેટ અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કોઈ પ્રોડક્ટ અથવા સેવાનું પ્રમોશન કરવું, તેને ડિજિટલ માર્કેટિંગ કહે છે.
અચ્છા એટલે સોશિયલ મીડિયા પર આવતી જાહેરાતો પણ ડિજિટલ માર્કેટિંગનો ભાગ છે?
હા, જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ગૂગલ પર આવતી જાહેરાતો ડિજિટલ માર્કેટિંગના ઉદાહરણ જ છે.
ડિજિટલ માર્કેટિંગના મુખ્ય ભાગો કયા છે?
ડિજિટલ માર્કેટિંગના મુખ્ય ભાગો જોવા જાયે તો એસ ઇ ઓ સોશિયલ મીડિયા માર્કેટિંગ, ઈમેલ માર્કેટિંગ, કન્ટ ટેન્ટ માર્કેટિંગ અને પે પેપર ક્લિક એડવર્ટાાઈઝમેન્ટ આ અ ગ ડિજિટલ માર્કેટિંગના મુખ્ય ભાગો છે.
આ બધું તો સમજ પડી પણ એસ ઈ ઓ એટલે શું?
એસ ઇ ઓ એટલે સર્ચ એન્ જિન ઓપ્ટિમાાઈઝેશન. તેની મદદથી વેબસાઇટ ગૂગલમાં સારી રેન્ક મેળવી શકે છે.
ખૂબ રસપ્રદ, શું ફ્રિલાન્સિંગ શરૂ કરવા માટે અનુભા અનુ અનુભવ જરૂરી છે?
શરૂઆતમાં અનુભવ ન હોય તો પણ શીખીને અને પ્રેક્ટિસ કરીને કામ શરૂ કરી શકાય છે.
હં નવા લોકો માટે કંઈ સ્કીલ શીખવી સારી રહે?
હા, નવા લોકો કન્ટેન્ટ રાઇટ ટી ગ્રાફિક ડિઝઇનિંગ સોશિયલ મીડિયા મેનેજમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ એ સારા વિકલ્પો છે.
અચ્છા ફિલાન્સિંગ ના ફાયદા શું છે.
સમયની સ્વતંત્રતા ઘરે બેઠા કામ કરી કરી શકે છે અને વધુ આવક મેળવ મેળવી શકે છે.
હા અને ગેરફાયદા ભી તો હશે ને.
તો હોઈ તા ને. આવક હંમેશા શિત હોતી નથી ક્યારેક કલાઉન્ટ શોધવામાં મુશ્કેલી પડે છે.
અચ્છા તો ડિજિટલ માર્કેટિંગમાં કાર અ કાર કાર કીધી કેવી છે.
ખુબ સારી આજ કલ લગભગ દરેક વ્યવસાયને ડિજિટલ માર્કેટિંગની જરૂર પડે છે.
શું વિદ્યાર્થીઓ પણ આ ક્ષેત્રમાં કામ કરી શકે છે.
હા વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે પાર્ટ ટાઈમ ફ્રીલાાન્સિંગ કરી શકે છે.
અચ્છા. તો ફી ફિલાન્સિંગ માટે સૌથી મહત્વપૂર્ણ બાબત શું છે.
સમયસર કામ પૂરું કરવું અને, ક્લાયન્ટ સાથે સારો વ્યવહાર રાખવો આ ખુબ જ જરૂરી છે ફ્રીલાન્સિંગમાં.
હમ્મ અ શું અંગ્રેજી ભાષા જાણવી જરૂરી છે. આમાં
મદદરૂપ થાય છે પરંતુ ઘણી સ્થાનિક ભાષાઓ પણ કામ ચલાવી શકે છે.
અચ્છા તો ડિજિટલ માર્કેટિંગ શીખવા માટે શું કરવું જોઈએ.
ઓનલાઈન કોર્સ યુટ્યુબ વિડીયો અને પ્રેક્ટિસ આ બધું આપણે અ ડિજિટલ માર્કેટિંગ શીખવા માટે કરવું જોઈએ.
આ સોશિયલ મીડિયા માર્કેટની વિશે થોડું જણાવશો.
તેમાં સોશિયલ મીડિયા. એકાઉન્ટસ સંભાળવા. અ પોસ્ટ બનાવવી અને જાહેરાતો ચલાવવી સામેલ છે.
હા અને આજકાલ નાના વેપારીઓ પણ તેનો ઉપયોગ કરે છે ને
હા કારણ કે તે ઓછા ખર્ચે વધુ ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરે છે.
હા ફિલાન્સિંગ તરીકે અ સફળ થવા થવા માટે શું જરૂરી છે.
અ ફ્રીલાન્સર તરીકે આપણા સફળ થવા માટે પહેલા તો ધીરજ પછી સતત શીખવાની ઈચ્છા અને ગુણવત્તાયો આ કામ આ ખૂબ જરૂરી છે.
શું ફ્રીલાસિન્ગ ભવિષ્યમાં વધુ લોકપ્રિય બનશે.
ચોક્કસ ટેકનોલોજી ના વિકાસ સાથે. તેની માંગ. વધતી જશે.
મને પણ હવે આ ક્ષેત્રમાં રસ પડવા લાગ્યો છે.
તો આજે જ કોઈ એક સ્કીિલ પસંદ કરીને શીખવાનું શરૂ કરી દે.
ખૂબ સરસ સલાહ પી તું એ.
હા એતો છે. અને મેં કેતી હતી કે આજે. તુ આજને આજે તું લેપટોપમાં શું કામ કરી રહી હતી હું જય્યારે તારા ઘરે આવી હતી ત્યારે.
હું ડિજિટલ માર્કેટ એક કોર્સ કરી રહી હતી. હમ્મ.
ખુબ સારું અને આજકાલ ડિજિટલ માર્કેટિંગનું ઘણું મહત્વ વધી ગયું છે ને.
હા લગભગ દરેક કંપની પોતાના અ બિઝનેસને ઓનલાઈન અ પ્રમોટ કરવા માંગે છે.
બરાબર અને ડિજિટલ માર્કેટ માં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ શું છે?
ડિજિટલ માર્કેટિંગમાં તો ગ્રાહકોને યોગ્ય સમયે યોગ્ય માહિતી પહોંચાડવી.
હા અને ફ્રીલાન્સિંગમાં તને રસ કેમ પડ્યો?
કારણ કે તેમાં સમયની અ સ્વતંત્રતા મળે છે અને ઘરે બેઠા કામ કરી શકાય છે.
શું ફ્રીલાન્સર એક સાથે ઘણા અ ક્લાયન્ટ માટે કામ કરી શકે છે?
હા જો તે સમય નુ યોગ્ ય આયોજન કરે હા તો ઘણા પ્રોજેક્ટ સંભાળી શકે છે.
બરાબર અને શરૂઆતમાં ક્લાયન્ટ કેવી રીતે મળે આપણને?
સારો અ પોર્ટફોલિયો બનાવવાથી અને પોતાની અ સ્કીલ બના બતાવીને.
બરાબર, પોર્ટ પોલિયો એટલે શું?
આપણે અત્યાર સુધી કરેલા કામનું પ્રદર્શન, તે ક્લાયન્ટને આપણું અ કૌશલ બનાવે છે.
બરાબર, અને ડિજિટલ માર્કેટિંગમાં કઈ સ્કીલ સૌથી વધુ મંગામાં છે?
ડિજિટલ માર્કેટિંગ માં તો એસ ઇ ઓ, સોશિલ મીડિયા મેનેજ મેન્ટ. કેન્ડેટ રાઇટિંગ, અને ગૂગલ એ એચ.
શું વિડિયો માર્કેટિંગ પણ મહત્વનું છે?
હા આજ કલ લોકો લ લખાણ કરતા વિડિયો, વધુ જોવાનું પસંદ કરે છે.
એટલે જ યુટ્યુબ માર્કેટિંગ પણ મહત્વપૂર્ણ બની રહ્યું છે ને.
બિલકુલ બિલકુલ, ઘણી કંપનીઓ યુટ્યુબ દ્વારા પોતાના ઉત્પાદનનો પ્રમોશન કરે છે.
હા, શું ડિજિટલ માર્કેટિંગ માત્ર મોટી કંપનીઓ માટે જ છે?
ના ના એવું કઈ નથી નાના વેપારીઓ પણ તેનો ઘણો લાભ લઈ શકે છે.
કેવી રીતે?
અ તેઓ સોશિયલ મીડિયા દ્વારા પોતાના સ્થાનિક ગ સરળતાથી પહોંચી શકે છે.
હા અને ફ્રીલાન્સ માં સૌથી મોટી મુશ્કેલી શું હોય છે?
કામ મેળવવું અને ક્લાયન્ટ નો વિશ્વાસ જીતવો.
બરાબર. અને સફળતા માટે તે શું જરૂરી છે?
સફળતા માટે તો સતત મહેનત, નવી ટેક ટેકનોલોજી શીખવી અને સમયસર કામ પૂર્ણ કરવું, આ જ જરૂરી છે.
બરાબર, તો ચાલો પછી આપણે મળીને વાતો કરીએ.
હા હા. પછી વાત કરીએ.
હા નમ નમસ્તે.
નમસ્તે.